હલો.
બાર મિનિટ થઈ ગયલી એટલે કટ થઈ ગેલો હલો.
એટલે જાતે જ હા હા જાતે જ કટ થઈ ગયેલો.
હમ્મ.
મે તો કરું અનલિમિટેડ બાત થતી હોય.
અનલિમિટેડ ની થાય કાલે તો જોયેલું બાર મિનિટ જ થયેલી.
એ તારું પાછું આવ્યું કે?
હા.
આલુ આ નવુ ટાસ્ક
હા પાંચ બીજા આવ્યા.
પાંચ બીજે આઇવા?
હા.
હારું કે એટલે આવ્યા જ કરવાનું કે
ચાલની એડું બીજી વાટ કર ની.
જે હોય તે મની પેલા આવુંજે.
તે
હાહા, પૈસા પૈસા
એક દિવસ તો કીધેલું
હ હા. હવે તો પાહિ પહૈયા ની વાત ટેવાની આવે આપડો લેક્ચરો ન ચાલહે.
તેજ તો કેમ આ સેમ માટે એટલે આ સેમ માટે એટલી રજા આવહે ને કે એમ જ એમમાં જ પટી જહે આ સેમ તો.
આ તો આપડું તો ઓછું એસ વાય ને એફ વાય વાળા ની જો ની તે. એ લોકો તો આજ તો દર્શન પેલું ટીચર લોકો ના એટલે એક્ઝામ પરીક્ષા એમ કેશે.
હમ્મ.
એટલે ભાઈ કેટીન લાગે તો હું લાગવાનું.
ખરું
નસીબ આમ તો જે સીયાસ લે તે જતા કેટલી વાર જોયો.
તેવું જ બાકી તો બાકી તો લીમડા લટકી જાય.
હ માથના અભય અવે તે જોઈ કે તેને પાહિ બે લાગ લી છે. તે તે હા. તે એવું જ થાય એમાં તો. આસાનો હામજવાનું ની. હા અંકિત હોસ્ટેલ પાસે આવ.
અંકિત તો હોસ્ટેલ પર જ છે કે દારનો.
કેવુ કે
હમ્મ.
આજે કોલેજમાં નથી દેવ દીખ
ઑટો આજે અમને મળેલો સાધુ ને પૂછી લેજે ની માને તો.
હા હા તો ત્રણ જણા ફરવા ગયા કરલા પછી તમને મળવાનો જ કે ની.
હ ક્લાસ માં આવતા હતા ત્યારે મળેલો તેજ તો અમે કીધું કે અંકિતલા આજે હું કઈ લગાવી આવેલો કે કાઈ તે એકદમ પાવડર લગાવેલું રહેું એમ ફેસ એકદમ એમ ક્લીન પણ પાવડર લગાવેલું રહેવું એમ ઉજળું ઉજળું જેવું દેખાય. તું.
હ હા એટલે ચમક ટટ એમ ફીસ.
હ ઉજરો ઉજારો જેવ લીખાતો હતો તોમે પૂઈસવા ગયા હ હું કઈ લગ આવેલું છે ક કઈ નઈું ફેસશ તો નઈ આવું કેય.
કઈ લાગે એમલો હતો જ.
હા લગાવી જ આવેલો હોય ને એમાં જ થોડું ને કઈ.
સનસ્ક્રીન લાગે એ ઓલો ઓહે.
હ હોય શકે તે બી તે બી સપાજ સફેદ સફેદ જેમ
હા તાપમાં ચમકી જાય કે ની તો.
હમ્મ.
એ રા આથી જીમ જવાનો આમ કેય સોમવાર ને આજે.
હમ્મ.
પટલા ઠઈ ગયા છેઈ ગયા ન.
ની જોયો મેં.
બજ હ હાર. વેલા જેટલી બોડી હા ઓછા થઈ ગયા એના. તલે જેટલી નઈ મળે એમ.
હ તો તે જીમમાં જીમ બંધ કરે તો ઓછું જ થઇ જવાનું ને.
રેગ્યુલર એ કેટલા બેખણ મહિનાની ગેપ પડી ગયો એંદર. મસ્ત તો સીસ પેક નાં બનાઈ ગલા ગટા એ તો.
તેજ ને.
કન્ટીનુએ રાખવાનું નિની પહે એલે ઘેરે ગેલોગ કે.
હમ્મ.
એજ બોડુક ઓઢ બાહબુ ન એટ છેલ્નું જરાકે.
હમ્મ અરે પણ સેમ ચાલુ છે. હવે એકાદ મહિનાની ભી કદાચ રજા આવશે. તેમાં પછ કન્ટિન્યુ અ નહી ઘેરે નહી જાય તો પાહિ ખબર નહી પણ અહીયાંયા ખાવાનું નહ આપે હે.
યોગી.
નહી આપે લગભગ.
વેકેશન માં ની આપે.
હા લગભગ નહી આપે.
પણ એને તો રહેવા જ પડશે.
અમે વેકેશન માં ઇન્ટર્નશીપ આ બાજુ જ મળી જાય તો એલે અહીંથી જાય શકે રહીને.
હા ભાઈ બહાર ખાયાનું રહેવાનું નહી રહેવા બી દેતા ઓહ વેકેશન મા.
કન્યાણ હ હું તે આ પ્રાાઈવેટમાં નઈ ખબર સરકારી માં ખબર નહી હવે.
એ ફાયદ તો પ્રાઈવેટમાંને પ્રાટ નહી સરકારીમાંને.
પ્રાાઈવેટ માં સરકારીમાં તો જ હોય.
એવું ત પૈસા ભરવાના.
હમ્મ એમ પૈસા ભરવાના.
એટલે આપડા કોલેજ હામે સ એટ જ ને.
હા કલેજ હામે છે તે પપ્રાઇવેટ ના હ.
હા એ તો પેલું ખરા સ્કોલરશપ સ્કોલરશિપ ના પૈસા પ ને.
ટમાં હોસ્ટલ ન ભી મળલી જાયંગ હોસ્તેલમાંસુ ફ થેં જતા હતા હ એંદ
હા હોસ્ટેલમાં એમ હોસ્ટેલ ના ભરે ને તે એટલે. હ આવી જાય કદાચ એવું કઈ.
એ તો સારા હાર મને પૈસા હશે બે પૈસા સ્કલરશીપ ને હોસ્ટેલ ના
હોસ્ટેલનું લખાય દઈ એટલે.
હમ કેટલાક કઈ ત્રીસ કેવા ક એવું છે કે ખબર ન
તારે હસ્લ લખાય દેનું બેલુંમાં એવું કિયા કર
એ પેલો હોસ્ટેલ હોસ્ટેલમાં શું કઈ હતી નંબર જોઈએ લખાવા હારું
એલગ્નો રજીસ્ટ્રેશન નંબર હતી.
હમ તો તે મળે બાકી એમ તોથી મળે બાકી એમ જ નહી મળે
હા બરાબર.
હજ તમે બાયર ભી નશોલી રહ્યો.
વાતમાં ધ્યાન કે પછી સોલવામાં ધ્યાન તારું.
સોલવામાં ભી પણ હુ પોહચવાવા એટલે મેં અઠવાડે જમ ને તો તુંર લાવું જ નહી. એકદમ દાણા જીરી ગમતા રહીને કંટાળ આવે સોલવાનું. ના લાઉ તો એવી પાચ છ દાણા વાળી લાવું.
તણે જ ત તું ત્રણે જ પકડી દીધો કે સોલવા હજુ.
પરવાટ જ બ બે રહેલોમ મે કર્યું કે ચાલ ને જીરી કરેને ગાડાને ચારણ એમ કર્યું પણ તેટલે મમ્મી આ પકડાવી દીધું. એજ રી સોલી કાઢે પછી હવારે મને જ જોઈએ ને એ લોકો પછ લેટ કરે ને. પઈ મારે મોડું થાય.
હા ભાઈ એમ ટિફિન બોક્સ નહી મળે યાર એટલે નઇ લાવું.
હું બોક્ષ નઇ મળે ગમે દબામાં લઈ લેવાનું મે ગમેટેમાં લઇ આવું.
હ તો પણ હ એને સારો ડબ્બો ભી ઘેરે હોવા જોઈએ બધું બધું લીક તેલને એવું બધું નીકળે તે પહી હું લાવે.
લાવે મારું બી દોરાય. મેરારે ઠેલીમાં મુકીન લાવું મારા ભી ટેલ તો ઠોરય હજ. ખાવાનું ખાવાનું પેલા પણ મારે પછી આવે.
હલો.
હમ હવારે ચાપી આવું ને એટ તે ભી એમ નહી ગય રે ને તો હી જ ખાય આવું હાંજે આવી ને જ ખાય.
ઉપવાસ જેવા હું ના રાખે તમે તમારા ખેડૂત માણસ. ખાવાનું જરૂરી કેવાય તમારે. કોણ
ડેવલો હવારે ખાઈ આવે.
કોણ એ એવ ખાય એ તો આખો દસ ખાવા પીવા વગર ભૂખો રહી શકે. એને તો બ કેપીસીટી.
માટે રીટ મે ભી રહી શકું.
હમ.
તરેને આખો સાવણ બંને
અધિક મહિનો પેલા અધિકતાથી.
હા તો વિચાર કેપેસિટી કેટલી હસે.
જે મેન હતો તે બીજા હતો.
એટ બંને કરી કદાચ. આખા સામાન તારે એક જ ટાઈમ ખાવાનું. ને કેટલા કેટલી કેપેસિટી વાલા
પેલી વખત શ્રાવણ કરેલો બાકી આ વખત તો નહી કર્યો. આખો કરેલો હા તો કરી શકીએ ને.
એટલે કોલેજ માં ઓટો રટયા ત્યારે.
હા
ચંબલ નેવું બી ત્યાગ કરી દેં રોટર.
હા એવું થોડી ન એ તો બધું એમ એ તો બધું પાડવા પરા ત
તો તું એ હું ત્યાગ કરલું કર
એજ વરી એક ટાઈમ એજ એ ન ખવાય એમ.
પાણીઓની પીટો હો દિવસ માં.
ના ભાઈ બ
હા દિવસ કટો નિજલા.
કોણ
બે હજ
માણજ લ કે કે ના હારું કરે
એ ટેક ટમે ક્યા હોય નિજે ને અભ્યાસ કરે એટ પરા કેટ વઢારે ઉપવાસ કર હા
તો બરાબર તો પોહા એક દિવસ ના હ
જે પણ ટીવી એનુંડી પ્રમાણે એ તો
જો નિર્જલા નિર્જલા કરે ને તો રાતા ભી નહી જવા તો પછી બીજે દિવસે.
હવ અ એસે બાર વાગે ખાઈલા આવનું.
હ એમ બાર વાગ્યા પછી ખવા બ સાડા બાર વાગે.
એટલા આ કોણ જાાગતું એની ભૂખ લાગે એ ઊભી આજે.
ના માઠુંમાં ભૂખ લાગેલી ર નેને પાણી ભી નહી માથું રુખે ને તો માણ હોયયો રહે.
હ મા આઠ લગટજ જે મનવ નને ગ મેટ તો ક નથી કોઈલીસે
તે ત કર્યું જ ની તો તમે ક્યાંથી ખબર પડે અમે કરી ચૂકેલા.
પેકેજિંગી બાલી ઉંપાસ કરલો કમ્પ્લીટ.
મે બઉુ બધા કરેલા સ્કૂલ માંથી કરતા હો.
મ સામાં ક મ ને એટલે થાય ન મ માથી ચોક્કર આ મને.
બરાબર બધું તારા શરીર માં નેલાનમાં હું કઈક ભરેલું છે બધું.
એના કટ્ટર જરાક હારી પોઝિશન છે મારી બળું નિનીક્ર ગ એલે.
ખરુ
ચાર દિવસ એડમિટ થયો અને હાત દિવસ ન સર્ટિફિકેટ બનાઇ લાવ્યો.
તો તેટલું સારું કે ન.
તા એડ માલ ગયા હે ને
અટેન્ડસ મળી ગઈ કે નહીં
બધાને સાઈન કરવાની પછી પ્રિન્સિપલ સર જવાનું પછી સિક્કો મારે આપ્યો પછી બધા પ્રોફેેશરને આપવાનું. એવું કરવાનું, એંજલ વેબસાઇટ એને ઘેના હમે રહી ગે ન.
હમ હમ.
એ એપ્લિકેશન બરું મે એમ લખ્યા આપડું. એટલે ફાવી ગયોને મળરી ગયા એને મફતનું.
હમ.
કેમ્પ કેમ્પમાં હજુ એને કે કીધું પણ એટ ધ્યાન નં પણ એટ બધું. તો આવવાના કેમ કીધું.
મ તો નકી ન કોઈટ લખવાનીજ એને. એક જણું રેવા જોઈએ ને આપણને. ને નેટ પેલા જિલ્લાલોટલા બરો હરેવાય ગયા આપણાથી. ના એટલે અઠાળી માં રાખું છ
ખાવેલી મળે કાલથી તમારે બી ચોપડા લઈને આવવું પડે કેમ કે અમે અલગ બેન્ચસ પર થઇ જાય એટલે
ખરું, પછી હમણાં હમણાં એક્ઝામ ક્યારે આવી રહે ને ખબરી નહી પડશે
આટલું હમણાં બે ત્રણઠવાડિયા જો ને એટલે કહે કે એક્ઝામ આ તારીખે છે એમ
પટી જ જવી જોઈ એક્સટર્નલ તેમની ઇન્ટરનલ નઈ એક્સટર્નલ
હા ના એક્સટર્નલ ના હતા પછી દિવાળી કોઈ ન્ન નહી રેમ પે વખતે દિવાળીમાં બધું ભૂલી ગયેું
હમ
લંબાઈ કે લ લ
તો વારી ટીવાય વાળા આપડું ચાલુ ભી વેલું થાય ને આપડી એક્ઝામ ભી વેલી આવે.
હમ એક મહિનો વહેલું ચાલે કે બધા કરતાં
હમ
એ સારું છે આખા નોટા કોરા જવું જોઈએ મેમ કેમ હેને
પણ ચાલુ રહે તો એકહારે બહુ રજા આપ તો એવીઈ કંટાળ આવે. કઈ નઈ ઘરે વઈને આ એ વાથ નહી હોય બધાને જ આરામ થોડી ના હોય તારે તો કામ મારે તો આરામ મેં તો ઘરે બેસીને ટી. વી. જ જોયા રાખો દિવસ હ રાખો દિવસ જ
તેજ નહીં ઘેરે કઈ જ નહીં હ ને
કઈ બે ન મલા ખાલી ઘેર છે એક
હમ ડબલ ડબલ અવાજ સંભળાઈ મને તમારો. હા
હ તો તો હવે થઠવાનું જ છે એમ તો જરાક વાર ખાલી જરાક વાર